હાલો, હાઈ સુહાની. સુું કરસ?
બસ બેઠી છું જમીન, ઉભ હમણાં ઊભા થયા અમે.
શું જમી? હા બસ, જો બેઠા અમેય. રૂમમાં
જમી લીધું તમે?
હૌ, જમી લીધું.
બરાબર છે.
હું જમ્યો દાળ ભાત શાક વાલનું શાક, બટાકાનું શાક, અથાણું.
ઓહો! આટલું બધું જમી લીધું! હં હં. અમે તો ભાત, શાક અને કઢી.
બસ, આટલું જ?
હા, બસ.
શું કરે, તાર મમ્મી લોકો બધા મજામાં? તો આઈ જવું તું ને તાર, તન કંઈ ના પાડી છે? તન તો ફરવા આવવાનું કીધું એય તું ના પાડતી તી, ક માર નહીં આવવું.
ના હવે આપડે જઈશું કઈક ફરવા.
કઈ જવું છે બોલ?
મારે તો દ્વારકા જ જવું છે હવે.
અત્યારે દ્વારકા છે ને, મસ્ત ઓખા એક્સપ્રેસ કરીને ટ્રેન ચાલુ થઈ છે. અ સવારે અઈંથી પાંચ વાગે ઉપડે, તો સમથિંગ આપણને અગિયાર વાગે તો તઈં પહોંચ ચાડ દે. પછી તંઈથી, સાંજે સવા ચાર વાગે ઉપડે તો આપણને નવ દસ વાગે તો અહીં લાવી દે. એક જ દિવસમાં તમારો દ્વારકા, ખાલી જેને દ્વારકા દર્શન ખાલી એકલા કરવા હોય, એ લોકોને એક જ દિવસમાં દ્વારકાના દર્શન થઈ જાય.
બરાબર છે. આ તો આપડે પૂનમ ભરવા જવું હોય તો ય જવાય નહી?
પૂનમ ભરવા જવું હોય, રેગ્યુલર એ લોકોને જે ઘયડું માણસ હોય, એ ય જઈ હકે એવું થઈ ગ્યું છે અત્યારે તો.
સારું ને તો હવે!
તારે. ના પણ આપડે ના મજા આવે લી આ આપડે ફરવા જવું હોય ને તો આપડે કેવી રીતે જવાય ખબર છ તને? દ્વારકા પછી બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, પછી સોમનાથ પછી તંઈથી પ ફરતા ફરતા જુનાગઢ દર્શ'- સંખ જુનાગઢ જંગલ સફારી કરીને પાછું અવાય.
બરાબર છે.
ફરીએ તો ત્રણ દિવસ થાય પણ ત્રણ દિવસ મજા આવે ફરવાની લી.
પણ આપડે એક રાત તો છે ને દ્વારકામાં રોકાઈશું જ, તો જ મજા આવશે.
હા એક થવાં દિવસ તો દ્વારકામાં રોકાવું પડે એ બરોબર પણ મેં તને ખબર છે એમાં પેલી હોટલ બ તાઈલી તને યાદ હોય તો.
હા હા યાદ છે.
પેલી ખિડકી મા ખડકી મારે સીધે દ્વારકાની પેલો મંદિર દેખા દર જા દ પસંદ થાય એ હોટલ બહુ જ જોરદાર છે.
હા પણ એનું ભણવું મસ
એ તો હોયા જ ને ભઈ ભાડું તો હોય જ ને દસ હજાર રૂપિયા કઈક હો ટલનું ભાડું હતું.
હા આ.
બોલ બી
જો હવે ત્યાંનું આપડે પ્લાન કરીશું પણ અત્યાર તો શિવરાજપુર બીચ બંધ છે ને?
હા, શિવરાજપુર બીચ અત્યારે બંધ છે એ પેલું ત્યાં કઈક શું હતું કે ત્યાં પેલા જયારે વોટ કે ભર ઓડ તો કઈ કઈતી આંગળ તો બધી જે પેલી ચિપ્સી ને બધી બોટ ના હોય, એ બધી બોટો તણાઈ ગઈ હતી એમાં. આ લોકો બધા નિયમો રૂલ્સ રેગ્યુલેશનસ ફોલો કરતા નતા એને લીધે બધું બંધ કરાવી દીધું ત્યાં આગળ અત્યારે.
બરાબર છે.
એટલે તહીં આગળ અત્યારે બધું બંધ છે. હવે ખુલે અત્યારે ચોમાસું ચાલુ થયું હવે. એટલે અત્યા ખુલે નહી.
સાચી વાત છે. હવે ખોલશે ને ત્યારે જ આપણે ગોઠવીશું તો બધું
એ હવે ચોમાસ તો ત્યાં ગા બધું બહુ વરસાદને એ બધું પડે પાણી વધાર હોય એટલે ના જવાય ત્યાં આગળ.
હા એજ ને અને એમને એમ તો મજા બી નહી આવે.
શિવરાતપુર જવા પણ ના મજા આવે બીચ પર તો જવું પડેમ ભઈ. દ્વારકા બીચે ના જવાય તઈ ના જવાય એટલે.
એ હા એજ તો. અને આપડે તો સોમનાથ બધું ફરીને જવાનું.
હમ્મ, હમ્મ, હમ્મ બધું ફરીને જવું પડે તો જ મજા આવે. ને આપડે બધા હઈ ગયા ને હરકા યંગ એટલે મજા આવેલી ફરવાની લાગે તને આપડે ગાડી વાડી લઈન જઈને તો ગાડીનું બહુ મોંઘું પડે કેવું ખબર તને અઈથી ગાડી લઈને તું જઉ તો સમથિંગ હમ જ ના અહીથી દ્વારકા આઠસો બારસો બારસો પ દરશો કિલોમીટર જેવું થાય. તોએ આપણે એમ કરતા તો વંદે ભારત ટ્રેનમાં જ એક્સપિરિયન્સ નવો એક્સપિરિયન્સ ના કરીએ?
હા એટલે આપડે તો ટ્રેનનું જ વિચારીએે ને યાર. એજ આપણને તો મજા આવે.
બેઠા ના આઈએ વંદે ભારતમાં ના બેહીએ.
સાચી વાત છે. અને આપડે પેલું ગ ટ્રેનમાં હોય ને તો આપણે જોડે જોડે હોય ને તો મજાઈ આવે. કે કંઈક આપડે બેસીને મસ્તીને એવું કરવું હોય ને.
ડ્રાઈવર હોય કા તો આપડ જોડે કોઈ બી હોય ચલાવતા ગાડી જેને આવડતી હોય એને બિહાડ એ લ મોડાસા ગાડી ચાલાયલા થાય.
થાકી જાય હા.
ત્યાર પછી કશો એને ટાઈમ જ પછી એ થાકી જાય એટલે એ એના આખો દિવસ આરામ કરવા જોઈએ પછી એને થાકી જાય ને એટલે આપણને ફરવાનો મૂડ જ ના આવે પછી જોડે હોઈએ ને એવું માણસ થાકેલું તો.
હા એજ એન કતા ટ્રેન
હમ્મ, ટ્રેન હોય ને તો મજા આવે લી એમાં શું.
એજ ને.
બંધાના એમાં તો મસ્ત છે ને વિડીયો ઉતારાય હામે સ્ક્રીન પર જયા દ્વારકાવાનું હોય ને તો એમાં લખે છે કે દ્વારકા કમિંગ સુન એવી રીતે લખાઈને આવે છે એમાં સ્ક્રીન પર વંદે ભારતમાં
એવું, હું તો એકે વાર હજી બેઠી નહી, તમે બેઠા એક વાર?
ના ભાઈ ના હું એકેવાર નહી બેઠ. એટ જ બે આમ મોદી સાહેબે બનાવી તો બેહિએ જ એક વાર.
હા હા એ ન ટ્રાય તો કરીએ આપડે.
તારે પણ નડિયા જ નહી આપડે નડિયા જ નહી. હા એના માટે આપડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ જવું પડે.
બરાબર.
અમદાવાદથી ઓખા એક્સપ્રેસ કરી વંદે ભારત છે સવારે પેલા તૈથી સી તી દ્વારકા
હા.
અને દ્વારકાથી સીધી આપને પાછી અમદાવાદ મુ કે અમદાવાદ થી પાછું અહીંયા આવવું પડે બસ બસ માં.
બરાબર છે, તો આપડે અમદાવાદ જતું રેવાય.
કયારે આપડે શનિવાર હા જે એવું હોય તો કે રવિ સોમ નો પ્લાન થાય આવો. શનિવાર હવાર બેહીએ શનિવાર રાતે આપડે શનિવાર હાજે હવાર બેહી એ એટલે રવિવાર આખું આપડે દ્વારકા શનિવાર આપડે હવાર પહોંચી જઈએ હમજ. ચાર વાગે બેઠા અગિયાર વાગે પહોંચી જઈ લે આખું દ્વારકા બે દ્વારકા ફરીન શિવરાજપુર બીચ કરીને રાતે આપડે દ્વારકામ રોકવાનું સવાર સોમનાથ સીધું.
હા. એટલે આપડે સારું સવારના દર્શન ય થઇ જાય દ્વારકામાં.
અને આપડે બીજે દિવસ સવારે વહેલા પેલી ધજા ના દર્શન કરવા હોય ને તો એ થાય વહેલા ધજા ચડે ને જે વહેલી નહી બ હા નહી બધ કેતા કે તઈ ધજા ચડે એના દર્શન કરો તો તમે ચાર ધામ જેટલું પૂન મલે.
સારા કેવાય હા.
એવું કેય છે એ દર્શન એ થઇ જાય આપડે.
હા એજ ને, એવા જ ટાઈમે જવાય પણ હવે છેમ શાંતિ થી ચોમાસું પતે ને પછી આપડે ગોઠવીએ તો મેર પડે.
એજ તો એટલે મજા આવેલી એમ મન જોડે. આપડે તો નાસ્તો બાસ્તો એવું લઈએ સવારે શું કરવાનું અ સવાર ફાસ્ટ ફૂડ ખાઈ લેવાનું. અને સાંજે સવાર બાર આરામદારો પેલારી પર દાબેલી આવી, બર્ગર આવ્યું કશું સાર સારી આઈટમ તો એની હોય સવારે એવ કઈ રાજસ્થાનની બાટી ખાઈ લેવાનું રાત્રે મસ્ત ગુજરાતી જમવાનું જમી લેવાનું.
હા, અરે આપડે સવારે તો લિક્વિડ ને એવું લઈ લઈએને તો બી ચાલે.
ખબર તાપમાં ફરવાનું
તમને ના ચાલે.
હા એટલે જ દે એટલે પેલું સાધું હોય આપડે આ મસ્ત કશક વસ્તુ એની ફેમસ જ વસ્તુ કા ડાબરી, બર્ગર, વડાપઉ, પપ થોડી ખાવાના તો એની ફેમસ વસ્તુ જે હોય
હા હા તો ચાલે. કરીશું એવો જ પ્લાન કરીશું હવે તો.
આપણને યાદે રહી જાય ખબર પડી તો ને એવું.
હા. પછી આપડે રીલ્સ ને એવું ઉતારીશું મજા આવશે.
માર વાઈફ હોય તું હોઉ પીલીપ્રજની હોય એટલે ફોટા તો પતય્યું
હા, એ તો રેવાનું જ હવે
ત્યારે એટલે શું મજા આવેલી ફરવાની પણ લાગે તને દસ દિવસ તમારા ત્રણ દિવસ તો બે ત્રણ દિવસ તો ઇનફ છે, દ્વારકા બેટ દ્વારકા બધું તો બે જ દિવસ આમ તો ઇનફ તો એમાં એક રવિવાર વીક ઓફ લઈ લ્યા ને એટલે આપડી એક જ રજા પડે,
હા એ તો છે બરાબર છે
બોલ બીજું કે?
તમને
કઈ
અ એકેડમીમાં જોઉં છું છોકરાઓને એટલે ટ્યુશન છે પણ હું મેનેજ મેન્ટમાં છું
એવું છે.
હા મારે કશું કરવાનું નહિ, બસ ખાલી પ છોકરાઓ ના આવ્યા હોય તો પેરેન્ટ્સને ફોન કરવાનું અને સરને ઇન્ફોર્મ કરવાનું
બરોબર
પાર્ટ ટાઈમ છે, પણ હવે હું વિચારું છું કે મરે નહી કરવી.
કેમ?
સેલેરી ઓછી કે છે અને ઘર વાળા પછી ના પાડે છે,
સેલરી તો વધારે જોઈએ કેટલી સેલરી હાલત હઈ
ત્રણ કીધી છેલ્લી હવે,
ત્રણ સેલરી કેટલા કલાક જોબ તારી?
પાંચ વાગે જઉું ને આઠ વાગે આવું,
તો નાથપ સાહેને ભાઈ ત કલાક ચાર કલાક તું અડધે દિવસ ભરું બરોબર દિવસ ના સો રૂપિયા થયા તારા ખાલી એવું તો તારા આ જ વી રૂપ ત્રી રૂપિયામાં પેટ્રોલ જતું રહે, તું કું ખાવું એટલે વી ત્રી રૂપિયા એ વપરાય જાય તો રહ્યું શું હાથ માં
એટલે જ તો પછી ઘર વાળા ના પાડી એટલે પછી મે ના પાડી દઈશ હવે,
ના ના સાાચી વાત છે, એવું ના થાય જો સેલેરી બહુ ઓછી ગઈ ત જયારે આ મહિનામાં તણ એટલે ગેસ બિલને ગેસ ના બોટલામાં જ જતું હોય તો ખઉ શું?
હા, એજ ન અને આપણને તો ખાવા જોઈએ,
તો પછી તાર આપણા જેવા મળો છ ને તો કેવું ખાવા જોઈએ આજે આ તો કાલે પેલું દાર બાદ શાક તો રોજ ખાાવ
એજ ને આપડે પેલા દિવસ પેલુ આઈસક્રીમ ખાવા ગયેલા ત્યારે મજા આઈ ગઈ હતી, ને
તરે એ આઈસ્ક્રીમમાં એક એસી રૂપિયા સો રૂપિયાથી એસી રૂપિયા તો આઈસક્રીમ બ જ જતા ર
બ કવી વાળો આઈસ્ક્રીમ
એ ત એ એકસો વીસ હતાારલેે એ તો તો ત દિવસ તો પગાર કરતાય મોંઘુ પડે
ના બહસાય મને તો
બોલો બસ હવે ભી આ બેઠા જોઈ, કેમાં ગીતો સાાંભરે છે?
બરાબર છે, શું કામ રે તમાર મમ્મી? હા, સ્વાદ હતો હતો એમને
મા મમ્મી હમણાં જ આયલી અમદાવાદ થી. પેલું સગાઈ હતી ને મારા મામા છોકરાની થઇ ગઈ હતી,
તમે ગયા તા બર
ના રે ના હું તો જોબ પર બકામાં તો રવિવારે ચાલુ અત્યારે,
બરાબર છે,
બોલ
હું એ હમણાં સાંજે જ ફ્રી પડી એટલે મેં વિચાર્યું કે તમે મન ફોન કરો તો સારું તો આપડે વાત કરીએ ને પછી જઈએે કઈક
હો હો ચોક્કસ ચોક્કસ.
સારું ચલો મળીએ પછી.
હો ચાલો જે મહારાજ હો
જય મહરાજ.